હલો.
હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ, હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે હું ટેકનોલોજી વિશે વિચાર કરતો હતો, તો આજે આપણેે એ એના ઉપર વાત કરીએ.
બિલકુલ, આધુનિક યુગમાં ટેકનોલોજી આપણા જીવનનો બહુ મહત્વનો ભાગ. બની ગયું છે.
હા. આજે આપણા જીવનનું લગભગ દરેક ક્ષેત્ર ટેકનોલોજી સાથે જોડાયેલું છે. જેમ કે મોબાઈલ ફોન. કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિમતા. મીન્સ કે એ આઈ અને વિવિધ. ડિજિટલ સાધનાઓ આપણે જીવનને વધુ સરળ. ઝડપી અને સુવિધાજનક બનાવ્યું છે. અને ટેકનોલોજીના વિકાસને કારણે દુનિયા વધુ નજીક આવી ગયું છે. અને માહિતીનું આદાન-પ્રદાન માત્ર થોડી ક્ષણોમાં શક્ય બની છે.
બિલકુલ, આ તો એકદમ સારી વાત કરી તમે. આજના જમાનામાં આપણો જીવન ટેકનોલોજીથી બહુ સરળ ઝડપી અને સુવિધાજનક બની ગયું છે. આજના દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી એ પોતાનો પાયો બહુ જ મજબૂત કરી દીધો છે, એટલે બધી જ જગ્યાએ ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે આપણને પણ આજની ટેકનોલોજીની જાણકારી બહુ જ જરૂરી બની ગઈ છે.
એકદમ સાચી વાત છે તમારી. આજે તો વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ પણ ટેકનોલોજી દ્વારા. કરી શકે છે, ડિજિટલ પુસ્તકો અને શૈક્ષણિક વેબસાઇટ દ્વારા અસર કરતા થી જ્ઞાન મેળવી શકે છે, અને શિક્ષકો પણ પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ અને પ્રેઝન્ટેશન દ્વારા વિષયને વધુ રસપ્રદ રીતે સમજાવી શકે છે.
બિલકુલ. ટેકનોલોજી ની ના જમાનામાં ટેકનોલોજી સાથે ચાલવું એ પણ બ હુ જ જરૂરી બની ગયું છે, આપણે જોઈએ તો બધા જ અ સ્થા ન પર જેમ કે જોઈએ તો અ સ્વાસ્થ્ય ના ક્ષેત્ર મા ટેકનોલોજી નો મોટો ફાળો થઈ ગયો છે. આધુનિક મશીનો દ્વારા રોગોનું અ જલ્દીથી નિદાન થઈ શકે છે અને દર્દીઓને સારી સારવાર મળી શકે છે અ ટેકનોલોજી ના ઉપયોગથી આપણે ઘરે બેઠ ઠા ડોક્ટરની સલાહ પણ લઈ શકીએ છીએ અને દેશ વિદેશમાં રહેલા ડોક એમની સલાહ પણ લેવી બહુ જ સરળ બની રઈ છે એના મા ટે માત્ર એપોઇન્ટમેન્ટ બે બઉ જ અ સર સરળતા
એકદમ સાચી વાત છે. અને આ ટેકનોલોજી ના કારણે ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ગુણ નવ અને તાત્કાલિક શિક્ષણની તક મળી શકે છે, તે લોકો પણ ઘરેથી બેસીને ને અભ્યાસ કરી શકે છે. અને તેમજ વેપાર અને ઉદ્યોગમાં પણ ટેકનોલોજીનું મહત્વ ઘણી વધી. ગયું છે, ઓનલાઈન બેંકિંગ ડિજિટલ ચુકવણી અને ઈ કોમર્સના કારણે ખરીદી અને વેચાણ ખૂબ જ સરળ બની ગયા છે, ઉદ્યોગોમાં આધુનિક મશીનો ના ઉપયોગથી ઉત્પાદન ઝડપથી અને સારી ગુણવત્તા સાથે થાય છે. અને આપણે જોઈએ તો ખેતીમાં પણ નવી ટેકનોલોજી આધુનિક સાધનો અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ થી ખેડૂતોને પણ વધુ મદદ થઈ ગઈ છે.
ઓકે
ખેડૂતો ખેતી માટે પણ બહુ જ અ મહત્વનું સ્થાન છે. હલો.